હ શું કરો છો ભાઈ
કઈ નઈ ભાઈ ભાઈ બેઠા તા ગામડે હોટલા ઉપર
તો ગામડે તો પછી તમે બધા ભેગા જશો ને દાદા દાદી ને
અરે હા અહં તો બધા ભેગા જ છીએ અમે અને ભેગા એ વામાં જ મજા છે હું માનું છું ને ત્યાાર સુધી તો
હા વાત તો તમારી સાચી કાકા કાકી દાદા દાદી બધા હોય જોડે આજુબાજુમાં એટલે તમને વાત કરો હોય વાત કરો એટલે તમારું મન આખો દિવસ પ્રફુલ્લિત રહેે
એજ ને કેમ કે દાદા દાદા દાદી ની જ વાત કરું હું તો કેવું કે રોજ સાંજે સ્કૂલ માંથી આવતો કે કોલેજ માંથી આવું તો એમનું મોડું જોવું એમના પાસે દસ પંદર મિનિટ બેસવું વાત કરવું તો એમ એકદમ મન હલવું હોય પડવું થઈ જાય
હ
મમ્મી પપ્પાનુંું કેવું કે મતલબ એ બિચારા કામ કરતા હોય આખો દિવસ તમે આવે સાંજે થાકી ગયા હોય
હા એ તો છે તાકી ય એટલે પછી વાત બી ઓછી થાય ને એ પણ આપણે ગમે તે જે કોઈ હોય ઘરમાં તો આપડે વાત કરો એટલે તમને તમારી મનની ની વાત કરો એટલે તમારું મન હળવું રહે પછી
હા એજ ને દાદા દાદી સાથે કેવું આપડે મસ્ત કરી શકીએ કંઈક ફરવા જવું હોય તો દાદા ને કહીએ તો દાદા લઈ જાય આપણને હ બધું બહ સારી વસ્તુ કઈક બહાર ન ખાવું છે તો ઘર પપ્પા જ કેવું ના પાડે કે બેટા નથી ખાવું ચલ આમ તેમમ દાદા તો કે ચલ બેટા હું લઈ જાઉ ચાલ
હા એ બી છે પણ તમે જારે સંયુક્ત પરિવારમાં રહો જે છોકરા હોય સ્ટુડન્ટ એમને એક ફિયર રહેે કે ભાઈ માાર્યા હોયા રિઝલ્ટ આવે છે આવું છે તેવું છે ત્યારે એ ડિપ્રેશન માં જતો રહેે જો ભૂલથી ઓછા માર કે કઈક હોય ને ત્યારે
હમ
કેમ કેમ કે એ વખતે એનામાં પ્રેશર આવી જાય કે મારા કાકા કાકીનો છોકરો આટલા માર્ક્સ લાવ્યો અને મારે કેટલા માર્ક્સ આ્યા તો માર પપ્પા ને કેવું થાય મને કેવું થાય આ લોકો લડશે બધા ભેગા થઈને અને એના લીધે ડિપ્રેશનમાં આયાને ઓછું બોલે
હા એ તો છે ઘણા ઘરમાં મતલબ કમ્પેરિઝન કરતા હોય છે કાકા છોકરા થી પણ હું માનું ત્યાર સુધી એક ફેમિલી કે મિત્રતા છે, કે કોઈ બી જગ્યાએ કમ્પેરિઝન આવે ને એટલે સંબંધ બગડવાનું મોટું કારણ બની જાય છે,
હું હા એ તો છે, એટલે એના લીધે મેન ફેક્ટર‌ એવો ને કે આ જોઈએ ને તો એકલું જીવન બી સારું જ છે,
એટલું જીવન સારું પણ એ એટલું બધું બી હું નથી માનતો કે મહત્વ એકલા જીવનમાં રાખવું. રાખવો જોઈએ.
હા એ તો છે, જ તમારી વાત તો એ બી સાચીજ
એકલા જીવન માં કેવું થઈ જાય, તમે એકલ વાયુ જીવન થઈ જાય તમારું મતલબ કઈ જોડે વાત કરવા નહીં કઈ જોડે ઉઠવા બેવાનું નહીં. પછી કેવું થાય કે ભાઈ તમે સંબંધો રાખવા બનાવવા નવા સંબંધો બનાવા જાવ ને એટલે તમે જાળવી જ ના શકો નવા સંબંધો કેમકે તમને એકલ્યુ જીવન જીવ્યું છે, ને એટલે એવું થાય એમ,
હા એટલે પછી તમે ઇન્ટ્રોવોટની જેમ વ્યવહાર કરો કે તમે બધી જગ્યા. જાઓતો છો તમને ઇન્વિટેશન આપે તો પણ ત્યાં તમે વાત જ નહી કરી શતા કે હું આવી રીતે છું, આમ કરું છું, કેમ નોર્મલી ગમે તે આપડે વાત કરી દઈએ દસ પંદર મિનિટ એમને કોઈને બી કે ઓળખતો હોય તો વાત કરી દઈએ. અને પણ આ એકલો જ રહ્યો હોય કોઈની જોડે બોલે જ ના હોય. એટલે પછી ભલે ને એના મનમાં ઘણું બધું હોય પણ એ વાત કરી જ ના કે એના લીધે. એકલો જ રહ્યો હોય એટલે કોઈ જોડ વાત ના કરી હોય.
એજ એજ અને બીજું એક કારણો હું તમને કું ને જોઈન્ટ ફેમિલી તો એક્ઝામ ન જ લઈએ તો કેવું અત્યારે જબલપુર. ડબલીયુ અને નીટ પછી લોકો મતલબ છોકરાઓ ઊંધું પગલું ભરતા હોય. એ કેમ કે એકલવાયું જીવન થઈ ગયું કોઈના જોડે વાત ન કરવાની નહીં માકૅસ નું ટેન્શન લેવાનું આખો દિવસ એટલે એમનું મગજ કરવા બંધ થઈ જાય પણ એક જગ્યાએ જો તમે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય ને તો કેવું હોય તમારે કાકા હોય કે પછી થી તમારા દાદા દાદી હોય કાકી હોય તો એ તમને પ્રોત્સાહન આપે. કે બેટા શું ચિંતા કરે તા પપ્પા બોલસે હું બેઠો છું. ને તા પપ્પા છે, ને બોલે તે તો પૂરી મહેનત કરી છે, ને ચિંતા ના કરવાની આમ તેમને. ઉત્સાહાન મળે.
એ તો છે, અને જો તમે કંઈક. ઊંધું કંઈક કામ કરતા હોય જેમ કે, તમે મહેનત કરવા જો પણ તમે ખાલી મહેનત જ કરવા જો આમ સ્માર્ટ વર્ગની રીતે. નહીં કરતા કે તારે આ વસ્તુ નહીં આવી રીતે આ વસ્તુ. કરવી જોઈએ, કે ભાઈ તમે તમને કંઇક ડાઉટ હોય. તો તમને તમે ગમે ત્યાં જોયું તો તે હાર્ડ રીતે શીખવાડ્યું. પણ તમારા જ ઘરમાં જો તમારો જ ભાઈ મોટો ભાઈ કે ગમે તે કાકા ના છોકરો શીખેલો હોય. તો તમે ઈજી રીતે બધું શીખી શકો એની જોડે થી અને તમને તમને એમ બી તું આવી રીતે કરીશ તો તારા ચારા માર્ક આવશે અને ટાઈમ બી બચશે તારું એક્ઝામમાં ને તું બીજા ક્વેશ્ચન ઉપર ફોકસ બી આપીશ, એમ
એ જ છે, અને અત્યારે તો મતલબ કેવું છે, કે કાકા છોકરા મદદ કરે ને મતલબ જે મોટો ભાઈ હો હોય કે આપડો મોટા કાકા હોય મોટા મતલબ કાકા હોય ઘરમાં તો એ મદદ કરે ને આપડી આ આગળ વધવામાં તો આપડે ક્યાંય પહોંચી જતા હોઈએ પણ અત્યારે તો ઘણા ઘર માં કેવું ઇર્ષા આવી ગઈ કે મારા કાકા છોકરાને હું હું કરવા શીખવાડું એ આગળ ખોટો જતો રહેશે આમ તેમ પણ એ ઈર્ષ્યા હોવી ના જોઈએ આપડે મોટા ભાઈ હોય કે કાકા હોય એમને
હા એ તો છે પણ હવે એમની જે વૃતિ હોય એમના તો આપડ ના બદલી હકીયેન કે ભાઈ હું તો આવોજ છું હવે
એજ ને હવે કેવું આતો દેખા દેખી નો સમય ચાલી રહ્યો છે
હા એ તો છે એમાંય પાછું કમ્પેરિઝન ને કોમ્પિટિશન એ નાના હોય કે મોટા મોટા લોકો કેવું કરે કે સંયુક્ત પરિવાર બધા ભેગા રહેતા હોય એમાં પછી કે કે મારું ભાઈ હાલ આવ્યો આપડા પપ્પા લોકો કે મારું ભાઈ આ વસ્તુ લાવો તો કે કે મારે બી આ જોઈએ અને એમાં બી પાછું લેડીઝો ને એ પછી કમ્પેરિઝન આઈ જાય કે એના ઘરે આ ચ હ મારા ઘરે આ નહીં તો ચાલ હું ભી લેતા હું આ વસ્તુ
એજ એજ હમણાં જો એક વાત કરું ને તો બે ભાઈઓ ઘર બનાવતા હતા તો એ ભાઈ એ એન્જિનિયર જોડે ડિઝઇન બનાવડાઈ એક જાતે બનાવતો હતો તો જાતિ વાળા એ કેવું કર્યું કે અડધું એનું મતલબ બીમ ભરાઈ ગયા ખાસું બધું થઈ ગયું પે પછી એમ ખબર પડી ને કે મારે ભાઈ આવી રીતના એન્જિનિયરિંગ જોડે કામ કરાયું છે આર્કિટેકચર જોડે તો એને કેવું કર્યું એટલું બંધ કરવુંને આર્કિટેકચર જોડે કામ કરાયું અને મતલબ પ્લાન બના્યો બધું કર્યું મતલબ એક સારી વાત છે પણ કેવું કે પેલા પૈસા તો એને બગાડ્યા ને દેખા દેખીમાં પેલા જે જૂના કોન્ટ્રાક્ટર ને આપ આપ્યા થાય ને એ પૈસા ભર્યા પછી પાછા આર્કિટેકચરને આપ્યા ભર્યા એટલે ખાલી દેખા દેખી માટે તમે પાંચ દસ લાખ બગાડ્યા
દેખા દેખી માં જ પછી આવી રીતે હોય તો કે કે મારા ભાઈની આટલી એક કરોડ ની કે ગમે તેની ફેક્ટરી છે લાવો હું બી નાખી પણ એ નહી જોતો કે એની જોડે પેલા એને ઇન્કમ જનરેટ કરી પેલા દસ વર્ષ એમાં શીખ્યો બધું અને પછી નાખ્યું હા તો એમાં જ કે હું ડાયરેક્ટ જ નાખી દવ એટલે પછી એમાં તમને હ
એ એ એજ એજ વસ્તુ છે ને કોઈ બી ધંધો ખોલવો હોય ને તો દસ વર્ષ પાંચ દસ વર્ષ તો તમારે શીખવો પડે કે ભાઈ ધં તો કઈ રીતે કરવો કોઈક જગ્યાએ નોકરી કરવી પડે કે ભાઈ આ રીતે ધંધો થાય છે આટલા ફે્ટર અફેક્ટ કરે છે આટલું રોકાણ જોઈએ અને એ બધું જોવું પડે આપડે આ તો કેવું દેખા દે કેમાં પેલા એક કરોડ ની ફેક્ટરી છે ની આટલા દસ લાખ કમાય છે વરસ ના મહિના ના લાય હું પણ કરી દઉં હું બે કરોડ નાખું હું વીસ લાખ કમાવું પણ એમ હોય ના એમ તમારે શીખવું પડે બિઝનેસ કઈ રીતે હેડે કસ્ટમર કઈ રીતે ભેગા કરવા આ બધી બાબતો જોવી પડે
હ એ જોવું તો પડે જ ને હા કેમકે પેલું શું કેવાય ઈન્કમ નો મામલો હોય કે ગમે તે પૈસા ફંડ પૈસા નાખવાનું કે ભાઈ આટલા નાખીશ તો આટલું તો આવું જ જોઈએ તમારે એમ માટે પોતાની ઇન્કમ બી ચાલુ રહેવી જોઈ કે જો તમારે આ ડૂબશે તો બી મને. આનો કજુ ફરક નહી પડે અમારે જે અત્યારે જે ઈન્કમ આવે છે એના ઉપર. તો તમે કરી શકો. પછી દેખા દેખી ને પછી મારો ભાઈને આ ભાઈને. તે ભાઈ કર તો પછી એ તો જાાવ તમે એમાંથી બી.
એજજ અને અત્યાર તો જનરલી લોકો ધંધામાં કેવું કરતા હોય. કે જેટલા પૈસા કમાણે ને એટલા વાપરે જાય ધંધામાં પાછા રી ન્વેસ્ટ ના કરે મા. મારું માનવું એવું છે કે તમે મહિના વરજ ના દસ લાખ કમાવ છો. તો પાંચ લાખ. તો ધંધામાં પાછા રો રોકાણ કરવું જ પડે એમ તો ધંધો મોટો થાય તમારો.
હા એટલે અપડેશન તમારે રાખવું જ પડે એમ ગમે તે કોઈ બી ધંધો હોય કે. નોકરી હોય કે ગમે તેમાં.
હા એજ ને.
અપડેઝન ને ઇન્વેસ્ટમેન્ટ આ બે વસ્તુ ગમે તે જગ્યાએ રાખવી જ પડે.
હા પછી તમે દેખા દેખીમાં હેડ્યા જાવ ને તો પછી એક. થોડા લાંબા સમયમાં લોસ ખાવાના છો.
હા એ બી છે અને જો પેલો એક. પલો માણસ હોયમ તો એને આ બધા ની કશું પડી જ ના હોય કે ભાઈ હું. અને એમાં એકલો માણસ રહેતો હોય એમાં તો એક જ હ. મારી આ વન સીટર બાાય અને મારી આ ગાડી ને આ વન બીએચ કે. ફ્લેટ બસ ખુશ. એટલે એ બી છે કે મનને શાંતિ મળી જાય ભલે એકલો રે.
એમાં એ એમાં પાછું એટલું જીવન સારું કે ભાઈ આપડું કામ કરો. આપડું પતાવો બીજું બીજાનું નથી વિચારવું એમ.
બાજુ વાળો સુ કરે છે એની કોઈ ચિંતા નહી.
એટલે એમાં દેખા દેખી ના કરો ને એટલું સારું તમારું.
હ ચાલ તો પછી.
હા ચલોો ભાઈ મળએ પછી.
પેલા.